તું કોલ મૂકી દીધો તો
ના બાર મિનિટ થઈ ગઈ છે કમ્પ્લીટ એટલે
કોને ખબર ની
ઓટોમેટિક જ કટ થ‌ઈ ગયો દેખાઈ
તો હુ ટપિક
કે ઘરમાં કઈક કર્યું હોયને ખબર છે તમે જ કર્યું છે
હા એટલે મને ખબર હોય
મારા હિસાબે ને આ ના બધું પપા મમી પર નાખતા ના મમી પપા પર નાખતા હોય ન અક્ટયુઅલ મા એજ કરવું હોય કોઈ માહી પણ જોવે ને તે એ ટાઈમે મને બો હસુ આવે એટલે મને હારું લાગે પછી ધીમે રહી ને બો દિવસ થઈ જાય પછી મેં કહી દીધું કે આ હુ કર્યું એટલે મને એ ટાઈમે તુરંત કહી દઉ ને તો મને હુ કેવાય બધા બોલે કે એવું ના કરવું જોઈએ ને અમે તેમ
ખીજાય બધા બરાબર
હા ખીજાય એટલે એમ હું એમ.
મજા લઈ લો ત્યારે એમ કે મને કોઈ કેતું નથી ને આવી ગયું.
કું તમે કીધું કે એમ બોલી છો. પછી મને એું પાછળ થાય કે મારે આવું નતું મનવાનું, પછી કોઈ આ લડતા હોયને તા પણ એવું થાય. મારે આ વાક્ય બોલવા નતુ આવું બધું બોલવાનું પણ પછી એમ બોલીને એવું થાય.
પછી રયલસ હા બોઈ.
બરાબર છે એટલે એ આપડ મગજ નું નાના મગજ જે રીતે હોય સા કે ધીમે ધી પછી યાદ આવે આ કીધું હો તો વધારે ફાયદામાં.
હમ હમ.
બરાબર છે તો કયો ટોપિક નેક્સ્ટ?
હમ તમે બોલોને
તો શું હમ. જો દરેક વ્યક્તિ પોતાના મૃત્યુની તારીખ ખબર હોય તો જીવનને કેવી રીતે બદલી જાય.
હુ હુ મૃત્યુની તારીખ ખબર હોય તો?
ઈજાઓ જો બીજું છે કે તમારી જિંદગીમાં મોટામાં મોટું રહસ્ય કયું છે?
એ એમ તને કે પ્રશ્ન પૂછો છે.
એટલે એવું તો હવે પણ આમાતો પર્સનલ ડિટેલ ના સેર કરાય ને.
હા તો રહસ્ય છેને હું ક્યાં તમને ઓળખું છું.
એવું છે તમે રસ્તા મને. બરાબર છે પણ મારા પ્રશ્ન બીજો પૂછવો છે. તમે જો તમે કોઈ કાર્ટૂન દુનિયામાં રહેવા જાઓ તો ક્યાં જશો?
ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ કે ડિઝનીલેન્ડ શું?
કેમ?
એટલે એમજ તે ડિઝનીલેન્ડ જોયેલું છે ને તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં આવે છે. કે ડિઝનીલેન્ડમાં બધાય એ બહુજ જોરદાર રમકડાની જગ્યા છે બીજી એકાદી દુનિયા નથી જોઈ એવી કાર્ટૂનની.
એટલે આમાં એવું છે કે તમને કદાચ મળે તો તમે બધા કાર્ટુન જોયેલા હોય હમણાં. કઈ દુનિયામાં જવાનું પસંદ કરો એવું છે.
એમાં થયાને બધા ગેજેટ યુઝ કરવા થાય તો ડોરેમોરના કરી ગેજેટ બધા યુઝ કરી શકીએ. જવાનું કીધું તું આવી દુનિયા તમે ક્યાં જાવ સીધ જાવ?
હાતો એક હા ડોરેમોરમાંભી જઉ ડોરેમોરમાભી જઉ. બેનટેન વાળું જોયું તમે.
હા બેન્ટે પણાવ
હા એમાં એકવારજો પછી એકદુ મેં મને ખબર નથી ઈ જોતાતા કે તમને જોતીતી કે એક જ કોડિયો નું જોતા તો. એમાં નાની નાની પરી આવે તમારે એવ નાની નાની પરી બનવું છે.
પરી બનવું છે, પણ બાલવીર નઈ ને બાલવીર આવતું.
એ નહી એ કઈ ખબર નહી એ બીજું જોતાતા કાર્ટૂન એમાં બધી બહુજ પરીયા આવે ને બીજી નાની નાની પરી નાની નાની પરી ત્રણ જ આવે. એ નાની પરી એવું મસ્ત ગોલગોલ ફળે બધે. મને એવું ફરવું તુ એટલે નાની
જીવતી આત્મા પણ
એઉ તો પોસિબલ નહી પણ હવે એવું છે.
ઈલોજિકલ કેસ પ્રેક્ટિકલ
તોય તો હું ડોરેમોનવાળી દુનિયામાં છું અચ્છા ઢોલક પુરતો મને એવું ખબર નહીં પડતી આ ધોલકપુર માં જે ભીમ આવે તે ભીમ આપડે જે મહાભારતમાં ભીમ આવે તે ભીમ છે કે કયો ભીમ છે?
એટલે ઈ ભીમ તો નથી જ તને તમે ક્યાં કઈનું રિલેટ કરવો છો મહાભારતમાં ખાલી અલગ ભીમ હતો આ ભીમમાં ખાલી એક જ ભીમ છે ઓલા ભીમ ને પાંચ ભાઈ બીજા ચાર ભાઈઓ હતા.
એ આ ભીમ કયો આપડા ભીમ છે એવું તમને પ્રશ્ન
અન અને એટલે એ ભીમ નથી એટલે આ ભીમને તો લાડવો ખાય એટલે એને જોઈએ સે તે મળી જાય છે ઓલા ભીમને તો કેટ કેટલા લાડવા જોતા તા.
તો આ ભીમ કયો છે? એટલે એમ એવું કે આપડ ઇન્ડિયન કલ એવું છે એટલે ડાયરેક્ કરે એમ
ને એક કલાકૃતિ મેગેઝીન જેવું ક્રિએટ કરેલું હસે અને પછી એમાંથી નવું.
સારુ ચાલો મેં પૂછ્યું બીજો પ્રશ્ન
હા.
જો તમારે ચોવીસ કલાક સુધી ડાન્સ કરવો પડે તો કયો ડાન્સ કરો?
રીતલ પણ ડાન્સ કરવો તો ઇન્ટરેસ્ટ જ નથી હું ક્યાંય કરતો જ નથી. એટલે ડાન્સની વાત જ નથી એમ તમે શું કરો?
તોઈ તમારે કરવો પડે તો શું કરો તમે?
તો મને આવડતો જ નથી તો કરવો કેમ કઈ રતે કરવો ઈજ નથી ખબર.
એ તો ગમે તે કરવું પડે
આવડતો જ નથી તો કેમ કરો તમે કહ્યો તમે શું કરો?
મેં તો એમ મને થોડો થોડો ભરત નાટ્યમ નો શોખ છે પણ મને કમ્પ્લીટ આવડતું નહીં. થોડું થોડું કર્યા કરો એ થોડું થોડું હા ભરતનાટ્યમ ના કથકા આખો લગ આવે. થોડુંક અલગ આવે જેમાં ભરત નાટ્યમ માં એઉ હોય. કી ફેશિયલ એક્સપ્રેશન ને હાથ ને પગ પર વધારે ધ્યાન આપવાનું હોય.
હ
કથકો નઈ ખબર મને મને ખાલી ભરત નાટ્યમ નો ખબર છે કારણ કે મને એ ગમે છે એટલે.
બરાબર છે.
ના અને બીજું ગરબા કર્યા કરો આખા દિવસ એવું મને જો ચેલેન્જ મળે તો.
તો કાઈ વાંદો નઈ હવે વાત. એ આવશે કદાચ તો કરશું કઈક
બોલો તો બીજે ટોપીક તમે બોલો કે મેં?
એ પછી નહી શું પૈસા મળશે મને જોશું કરીલે શું.
ચાલો મેં પૂછ તમે તો બહુ અલગ ક્યારેક
ના ના પછો પૂછો જો શું શું શું
હા
તમે પૂછો પ્રશ્ન શું પૂછાય એમ
તેવું તો કહું છો કે કહ છું.
ક્યો?
તમે ક્યારેક ખોટી બસ માં બેસી ગયા છો?
ખોટી બસમાં ના એવું તો નથી બન્યું વાત. ખટી બસમાં બેસી ગયું, હમણાં એવું થાત. હમણાં એક અમે જિલ્લામાં જ અલગ. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જતા હતા. અને વાત એમાં એવું છું કે, સાબરમતી ટ્રેન રેલવે સ્ટેશનને ગઈ હતી. રેલવે સ્ટેશન જં સાબરમતી ટ્રેન ઉપર અમને એમ હતું કે સાબરમતી ટ્રેન છે. સુરેન્દ્રનગર થઈ ને ચાલશે તમે એ ટ્રેનમાં બેસી ગયા તા. પછી એ કીધું કે આ ટ્રેનં જાતી જ નથી ને એ ટ્રેન છેઈ એ અલગ. થોડાક સમય માટે રહી ગયા. બાકી તેને ઉપડી ગયયો તો પછી કઈ જ થાત નહી.
બ સમ જે અજ એમ સી એક્ઝામ ઘટી ને તાર કર તો, એટલે હું કેવાય. મારી લાઈફમાં એમ સૌથી મસ્ત કેવાય ને એક્સપિરિયન્સ એવું થતું. હ કે મેં કોઈ દિવસ શેખલી કોઈ દિવસ ગઈ નહી, ને મારે જે સિમેન્ટને મા મેં એકી જતીને આનંદ ન મળ મળ્યો હતો બીજા બધાને અમાવાદ વડોદરા ને એવું હતું, ને મારી બેચ એ છે એટલે કે બીજમાં તો કોઈ જ સ્ટેન્ડ નહી કે હમણા આખા ક્લાસ માં એકેલી. કે ખાલી આનંદ પટતાાય ત એ ખાલી. ફેમલીમાં પપ્પા પણ નતા પપ્પા ટ્રીપ પર ગયા હતા અને ભાઈ પણ એમને જોબ કે જોમાંથી રજા નથી મિલી એમ, તો મારી હથે આવા માટે કોઈ અ હતુંય નહી. હા દીદી આવો પણ દીદી છેલ્લા ટ કેન્સલ થવાનું. આવાનું કેન્સલ થતું. લી ગઈ હતી, ત અમારા દીદી ના ફ્રેન્ડ છે. ને રિલેટિવ પણ છે એમનું બધું હોગું હોગું થાય, તેમ ત્યાં હું રહીતી. એ પપ્પા લોકો ઓળખે છે, તો એવી રીતે અમારો એક્સપિરિયન્સ છે તો કે. મેલી ગઈ હતી પહેલી વાર મને એટલે એમ હાર લાગ્યું હતું કે મેં એકલી પણ જઈ શકું છું બધ એમ.
અને એવું ફીલ થાય કે એકલા પણ જઈ શકેાય છે આઝાદી તરીકે થોડુંક.
હ મને મીખો લાગતી છે કે મે બીજીી ક તો એ ના બે કરીતો. કણ કો સ્ટ નથી.
ચેક કરતા હતા વારે વારે કે સાચી જ ટ્રેન છે બસ છે.
હ, એટલે મને એમ બોજ મનમાં એમ. બીક લાગે ને કોઈ હતું નહી એટલે મન બોજ બિઅર્ડ ફિલિંગ લાગે.
અને બીજું એ પણ જોવા મળે આપે કોઈ સાથે ગયા હોય, તો એકલા જ તે જા એટલે આ ટેન્શન નો હોય પોતે તો જાગૃત હોય પણ જો એકલા જઈએ ને જગ્યાએ. તો પોતાની બોડી ની કેટ એટલો મેચ્યોરિટી એક્ટિવ રેય કે આપડે આ સ્ટેશન ચૂકી ગયા નથી આછે વારે વારે ચેક કરતા રહીએ.
પણ મારે ત્યાં બોવ સારું બેનફિટ રેય. ભીડ નથી એટલે મને બેસવાની જગ્યા પણ આરામથી મળી જાય પણ મને એક બીજી ને મારાથી કેવું મારો એવું નેચર છે કે મેં કશે બી જઉં ને. તે એમ કેવું ફ્રેન્ડ હું બે રીતે બનાવી લઉ, તો એક દીદી હતા બની ગયા હતા મારા. એલેજું હળદ્ર ઉપયોગ હતા. એ હું એજ બસ એજ ટ્રેનમાં જાતા ટ્રેનમાં હું જાણે. પછી અમારી એવી રીતના ફ્રેન્ડશીપ થઈ ગયા આવું થઈ ગયું તેવું થઈ ગયું. ને પછી હમણા એ દીદી મારા કોન્ટેક્ટમાં છે.
બરાબર
એટલે એમને પણ મને એમ થયું કે બધા સાથ આપ્યો હતો કે ના વાંધો ના ટેન્શન ના લેતા હું છું. તો મારે મોટી દીદી તરીકે એટલું બધું કનેક્ટ થઈ ગયા હતા અમે તો
બરાબર છે એટલે ઘડીકમાં નજીક ના ફ્રેન્ડ પણ બની શકાય એવી કોન્ટેક્ટ લઈ જ છે ને કે નેટવર્ક તમે બનાવી શકો તમારી કલા છે.
હમ
પણ કોન્ટેક્ટ બનાઈ શકુ પણ મને ખબર ન છાપ બાર આવું છે તું જે ક્વેશચન છે તે હલો તમારો અવાજ નહી આવતો હો અવાજ આવે છે તપા ત જે મેં જે ક્વેસચન પૂછ્યો તેનો મારે પર જ છે કે મેં એક વાર બસ ચૂકી ગઈ હતી બીજી બસમાં બેસે ગઈ હતી
ઓકે મેં તો કઈ દીધું આંસર તમે પણ દઈ દીધો છે તો કેવો બીજો ટોપિક
હા હા બોલો
હમ શું શું તમારે સવાલ પૂછવાનો હોય અને તે સો ટકા સાચો જવાબ મેળવવાનો હોય તો શું પૂછશો
કોને પૂછવાનું પણ
શું
આ સવાલ મારે કોને પૂછવાનો હોય મારા પપ્પા મમ્મી ને કે કોને
શું પૂછશો
હા પૂછવાનો હોય તો
સો ટકા સાચો જવાબ મેળવવાનો હોય તો શું પૂચછો
હ તમે તાર સુધી ચાર મહિનામાં કેટલા પૈસા કમાયેલા છે.
ના કઈ બીજા પૂછું- મન તો નઈ ખબર તમે પૂછો હવે
સો ટકા સાચો જવાબ મેળવવા માટે
હ અવાજ નહીં હરખો આવતો
હજી સરખો નથી આવતો
મને એવું લાગે તમારો ફોન અલતો હોય એવું લાગે
હવા આવતી છે તો ભેગા તમને એવુ લાગતું છે. ય તમારો તો પફેક્ટ આવે છે પફક્ટ જ આવે છે. હવે હવે કદાચ નહીં આવે છે સરખું-
હા આવે છે હવે કમ્પ્લીટ આવે બસ જે છે એ
ઓકે તો જવાબ માટે તેમ જ કે તમે પેલા કેટલું સાચું બોલો છો
મેં અમુક કસું સાચું બોલું અમુક પચાસ ટકા સાચું બોલું ના એંશી ટકા સાચી બોલો હું વિસ ટકા ખોટું બોલો
એજ પ્રસન મળે તમે કેટલું સાચું બોલો છો કેટલું ખોટું બોલો છો
હું તો સો એ સો ટકા સાચું જ બોલું છું કઈ ખોટું જ નથી બોલતો.
તો બાર મિનિટ થઈ ગઈ છે, આપડી.
અપછી.